મોટા ભાગ છે તમારો.
બસ મારો હાલ સારો છે તું કેમ છે મજામાં ને.
હા હું પણ મજામાં છે હવે થોડા સેકન્ડમાં જ મોબાઈલ કે લેપટોપ માહિતી મળી જ જાય છે તને આ વિષય પર કઈ વાત કરવો છે કેજો કરું છે એટલે મને તને એક વાત વિષય જાણવું છે કે આજના સમયમાં ટેકનોલોજી વગર જીવન નુ કલ્પના મુશકિલ છે. છે કે નહી રોજિંદા જીવન માં ટેકનોલોજી નો ઉપયોગ ઉપયોગ કરવા જરૂરી છે.
વા આજના સમયમાં તો ટેકનોલોજી વગર જીવનની કલ્પના પણ મુશ્કેલ છે આજે આપડે જોઈએ તો જે આપણા જીવન ના દરેક ફિલ્ડ હોય ને એમાં ટેકનોલોજી નો પ્રયોગ થાય છે જેમ કે અ જો તું સવારે ઉઠીને હ અ જયારે તું અ બ્રશ કરવા જાય અ તો પાણી એમાં ટેકનોલોજી આવે છે પછી તને કોઈ પણ સવાલ આ ઊઘે છે કે આ કેવી રીતે થાય કી અ. તો તું અ ગૂગલથી પૂછીને પતા કરી શકે છે એ ટેકનોલોજી નુ પ્રયોગ છે.
સાચું સવારમાં ઉઠવા માટે આપડે જે અલાર્મ લગાવે છે. તે પણ આપણે મોબાઈલ ફોનમાં લગાવે છે તો તે જ આપણો સૌથી પહેલા મોબાઈલ તેમાં સમય જોઈને તે ટેકનોલોજીનો ઉપયોગ થાય છે.
હા પછી એલાર્મ બંધ કરવાથી લઈને સમ માચાર વાંચવા સુધી બધુ ફોનમાં જ થાય છે.
હા એ વાત તો તમે બહુ સારું કીધું. આજના લોકો ન્યુઝપેપર સમાચાર પત્રના ઉપયોગ નથી કરતા. જે પણ સમાચાર હોય કેમ તે લોકો યાતર મોબાઈલ ફોનમાં વાંચવાનો પ્રયત્ન કરે કે અથવા મોબાઈલ ફોનમાં વિડીયો દ્વારા જોઈને તો સમાચારનો રીત જાણે છે.
કોલેજના અભ્યાસમાં પણ ટેકનોલોજી બહુ ઉપયોગી છેને મોટા ભાઈ?
બિલકુલ ઓનલાઈન નોટ્સ, વીડીઓ લેક્ચર અને અસાઇનમેન્ટ તૈયાર કર કરવામાં ઘણી મદદ મળે છે.
પહેલા કોઈ માહિતી શોધવા હોય તો લાયબ્રેરી જવું પડતું હતું. બટ અ લઈને તેનો ઉપર રિસર્ચ કરવા પડતું. પણ આજે આપણે જોઈએ તો જયારે પણ આપણને કોઈ અ જે વિષય છે એના ઉપર અ ડાઉટ હોય તો આપણે ગૂગલ અ જેવા અ પર એઆઈ જેવા ચીજો પર ડાલી દે તો આપણને તરત જ જવાબ મળી જાય એ ટેકનોલોજી તેનો ઉપયોગ છે.
હા બિલકુલ હવે તો થોડા સેકન્ડમાં જ મોબાઈલ કે લેપટોપથી માહિતી મળ મળી જાય છે આપણને તે તે માહિતી મેળવવા માટે આપણે લાયબ્રેરી જવાની જરૂરત નથી.
તું રોજ કેટલો સમય ફોન વાપરો છો મોટાભાઈ?
લગભગ ચાર થી પાંચ કલાક તેમાં અભ્યાસ પણ હોય છે. અને મનોરંજન પણ પણ થઈ જાય છે.
મારો પણ લગભગ એટલો જ હોય એક બે કલાક. બસ
ટેકનોલોજી કારણ, પરિવાર અને મિત્રો સાથે સંપર્કમાં રહેવું પણ સ સરળ બની ગયું છે.
હા વિડીયો કોલથી દૂર રહેલા લોકો સાથે પણ વાત કરી શકાય છે. જેમ કે આપણા કોઈ સગા સંબંધીઓ બહાર દેશ કે બહુ દૂર હોય છે ને અ આપ આપણે પહેલા સમયમાં જોઈએ તો પેહલા આપ ને કોઈને કોઈ સંદેશ ભેજવા હોય તો આપણને તેઓ પત્રિકા કે જે લેટર હોય છે એ લખવાનું હોય અને એ લેટર તારા અ સાત થી આઠ દિવસ કોઈ કોઈ વાર તો એક મહિના લગ જા તો એ એના પાસે પહોંચવા પડે પર અ પછી આપણે જોઈએ તો અ ફોન આવ્યો સાદું ફોન એનાથી આપણે ફોન કરીને મેસેજ કરીને એ સેકન્ડમાં જ અ જે સંદેશ હોય એ પહોંચાડી શકે. અને આજે આપણે આજના સમય જોઈએ તો આપણે કોઈ પણ વ્યક્તિને અ ફેસ ટુ ફેસ એટલે એનો મોડો પણ જોઈને આપણે વાત કરી શકીએ. એટલે વિડીયો કોલ તો આજે આપણે જોઈએ કે એ ટેકનોલોજી બહુ જ સારી રીતેથી ઉપર આયો છે.
હા ઓનલાઈન પેમેન્ટ પણ બહુ સરળ બની ગયું છે. એટલે કે આપડ અ જે અગર આપ આપણ પાસે કેશ અ કેશ નથી તો કોઈ ભય કે ડરવાનો જરૂરત નથી. મોબાઈલ ફોનથી જ આપણે એક એક જગ્યાથી બીજા જગ્યા પૈસા આરામથી ભેજી શકીએ છે.
રોકડ પૈસા વગર પણ ખરીદી કરી શકાય છે.
હા જેમ કે અ આપણને એક એક બે એક રાજ્યથી બીજા રાજ્યમાં રહેલા બીજા લોકોને પૈસા મોકલવાનું તો આપણને કરવા માટે બેંક જવાની કોઈ જરૂરત નથી. બેંક જઈને ટાઈમ ખરાબ કરવાની કોઈ જરૂર નથી. એ એટલે કે આપણા આપણા ફોન થી એક રાજ્યથી બીજા રાજ્યમાં. પૈસા મોકલવાની પૈસા મોકલવાનો સમય બચી જાય અને તે આપણે ઓનલાઈન પેમેન્ટ દ્વારા કરી શકી છે.
હા બેંકમાં લાંબી લાઈન માં ઉભા રહેવાની જરૂરી પણ ઓછી થઈ જાય છે. આપણે કોઈને પૈસા મોકલવું હોય કે કોઈના. પૈસા લેવું હોય તો એ આપણે મોબાઈલથી જ કરી શકીએ.
ટેકનોલોજીના કારણે હોસ્પિટલમાં પણ ઘણી સુવિધા વધી ગઈ છે.
હા ઘણા લોકો ઓનલાઈન ડોક્ટરી એપોઈન્ટમેન્ટ બુક કરે છે. એટલે જયારે પણ હોસ્પિટલમાં જવાનું હોય. તો એક બે કલાક નો મોટો લાંબો લાઈન નહી લગાવવાનો. હ આપડે જોઈએ તો ઘર ઘરેથી જ ફોન. પોતાનું અપમેન્ટ લઈ લેવાનું અને જ ન સમય જેમ ગાર વાગે આપણને અપોઈન્ટમેન્ટ મળી હો તો ગ્યાર વાગે હોસ્પિટલમાં પહચી. કરવા લેવાનું એનાથી આપ ટાઈમ પણ વધ આ ટેકનોલોજી તો ઉપયોગ છે, મોટા ભાઈ.
હા તમારી વાત સાચી છે, તને ખબર છે, કે મુસાફરીમાં પણ મોબાઈલ નો બહુ ઉપયોગ. છે.
સાચું સાચું. રસ્તો શોધવો હોય કે ટ્રેન અને બસ નો સમય જોવો હોય અ કે આપડે અ ટ્રેનમાં છે, અને આપણને અ જાણવું હોય કે આપણે અત્યારે છે, તો આપણે કોઈ. વાર ખિડકી માંથી જોઈને નઈ ખબર હોય કે ક્યાં છે. તી વખતે આપ જે મોબાઈલ કે ટેકનોલોજી છે, એના ઉપયોગ કરીને આપડી પતા લગાવી શકી. આ ખુબ જ મહેરબાની છે, ટેકનોલોજીને આપણા ઉપર.
તમારી વાત સાચી છે. શોધવો આપણને એક રાજ્યથી બીજા રાજ્યે જવાનું હોય અને આપણને. રસ્તો નહી ખબર હોય તો આપણે મોબાઈલ ફોનમાં એક એપ્લિકેશન હોય તે ટેનોલોજી નું પાર્ટ છે, જેનું નામ મેપ છે. એ મેપને યુઝ કરી આપણે એક રાજ્યથી બીજા રાજ્ય બેફિકર બીના રસ્તો જાણવા. જાણથ હોવા કરતા પણ આપણે પહોચી શકીએ છેએ.
માટે પણ ઘણો વિકલ્પો છે, ને
તું ફોનમાં જ થઈ જાય છે.
પરંતુ ટેકનોલોજી ના કેટલાક નુકસાન પણ છે, ને
હા જો વધારે સમય મોબાઈલમાં પસાર કરીએ તો આખો અને પર અસર થાય છે.
ઘણા લોકો પરિવાર સાથે વાત કરતા પણ ફોનમાં વધારે વ્યસ્ત રહે છે, એટલે બધા પરિવારવાળા મળીને અ આમ વાતો કરતા હોય કે આપડા આ દિન શું શું થયું પણ એ લોકો શું એના કઈ એેવા દેવાનું
હા એ ખરેખર ચિંતા ની વાત છે.
સોશિયલ મીડિયા પણ ક્યારેક સમયનો બગાડ કરે છે.
હા થોડા સમય માટે ખોલીને. અને કલાક પસાર થઈ જાય છે, મારા તો કેટલાક. દિવ મારા તો કેટલાક દિવસો પંદરા મિનિટ કહીને હું તો એક. કે દેઢ કલાક આ જ રીલ સ્કોર કરવામાં વેસ્ટ કરી છું. તો
હા થોડા સમય માટે ખોલ્યો. અને કલાક પસાર થઈ જાય બોવ સારી વાત કયરી તમે.
એકદમ જરૂર મુજબ ઉપયોગ કરીએ તો તે ખૂબ લાભદાયક હોય છે. એટલે આપણને ટેકનોલોજીનો યુઝ સમજદારી થી કરવું જોઈએ. જેટલુ આપણને ઉપયોગ કરવાનું પ છે એટલું જ ઉપયોગ કરવાનું.
એકદમ જરૂર મુજબ ઉપયોગ કરીએ તો ખુબ જ લાભદાયક છે.
આજકાલના વિદ્યાર્થી માટે ઓનલાઈન કોર્સ પણ ઉપલબ્ધ છે.
હા, નવા નવા વિષયો ઘરે બેઠા શીખી શકાય છે.
ઓફિસમાં કામ પણ ઘણા લોકો ઘરેથી જ કરે છે આ ટેકનોલોજી નો એક આધુનિક પ્રકાર પણ છે.
હા, આ સમય અને મુસાફરીનો ખર્ચ બચે છે.
હા, આ સાચી સમય અને મુસાફરી ના ખર્ચ બચે છે સૌથી મોટું મૂલ્યવાન ચીજ છે સમય આપણને એક દીયુ એક જગ્યાથી બીજા જગ ક્યાં ના અ જ સફર કરવાનો ત્રાસ નથી.
હા.
હમ્મ.
હા, અને ઉપકરણો મોબાઈલ થી નિયંત્રિત કરી શકાય આપડે આજે જોઈએ તો પહેલા કેવું હતું અહ કે આપડે હાથથી પડઘો ચલાવતા હતા પછી આવ્યું કે પૈસા જે ગુબલમાં લગાડીને એને બટન થી કે ઇલેક્ટ્રિસિટી બિલ ચલાવ્યા અને આજે આપડે જોઈએ તો એ પંખા ટેકનોલોજી એને એવો વધાવી દીધો છે કે આપડે આજે એને મોબાઈલ થી પણ કંટ્રોલ કરી શકે છે.
સાચું જે નવું વસ્તીઓ શીખવું છે તેને ભવિષ્યમાં વધુ તક માટે છે. પણ સાથે સાથે નવી ટેકનોલોજી શીખવા રહેવું પણ જરૂરી છે કારણ કે આજકાલના સમયમાં ટેકનોલોજીનો બહુ ઉપયોગ થાય છે અને નવો નવો ટેકનોલોજી રોજજ માર્કેટ કે અહ સમાજમાં આવે છે.
ચોક્કસ નવી સોધોથી જીવન વધુ સરસ બનશે.
હમ્મ, માત્ર ગેમ રમવા માટે નહી પણ અભ્યાસ માટ ટે જ્ઞાન માટે પણ તેનો ઉપયોગ કરવો જોઈએ, બાળકોને ટેકનોલોજીનોો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ.
મને લાગે છે કે ટેકનોલોજી આપણા જીવનને સરળ બનાવે છે. પરંતુ તેનો યોગ્ય સંતુલન જાણવો ખૂબ જ જરૂરી છે.
હું પણ એ જ માનું છું. ટેકનોલોજી નો આપણા માટે જ આપણા ટેકનોલોજી ના ગુલામ ન બનવું જોઈએ. આજનો ચર્ચો ખુબ સરસ રયો.
હા ખરેખર આ વિષય પર વાત કરી મને ખુબ જ માહિતી મળી ધારો ખૂબ ખૂબ આભારથી તું મને ધ્યાન રાખી જો ચલ વચી મળીએ આપ જો, જયસે કૃષ્ણ.
ચાલ હવે પછી બીજા કોઈ પ્રસદ વિશે પર વાત કરીશું, જય શ્રી કૃષ્ણ આવજો.